ભાઈ
હા ભાઈ જય શ્રી કૃષ્ણ.
તો શરૂઆત બી શરૂઆત બી મસ્ત થઈ છે, સાથે બોલીને
હ.
તો આજે આપડે વાત વાત કરીએ કે આપણો સ્થાનિક તહેવારો અને પરંપરાઓ
હા સારી વાતો છે, આમાં તો આપડો સ્થાનિક તહેવારોમાં તો આપડે બો આગળ છે, આપડું ભારત ગુજરાત બધું
જો ભારતમાં સૌથી મોટો ઉત્સવ એમ કહી તો રામનવમી
નવરાત્રિ
રામનવમી રામનવમી છે, ને આખા ભારતમાં ઉજવાય છે.
હા આપડા ગુ
તમે જોઓ કે આખા ભારતમાં રેલી નીકળે રામ ભગવાનની રામ ભગવાન રામ ભગવાન વિશે બધી વાર્તાઓ ચાલે ઘરે ઘરે ભગવત ગીતા વેચાય ઘણી જગ્યા વેચાય છે. પછી તમે આમ તો તમને ખબર પડે કે ભારતમાં ઘણા તહેવારો
હાચું કીધું હા તમેં જેમ કે આપણા ખાસ કરીને કેય તો આપડા ગુજરાતમાં નવરાત્રી ખાસ કરને લોકોની પ્રિય છે એકદમ પ્રસંગ એકદમ ફેવરેટ તહેવાર એમ કે તેવુ
હ નવરાત્રી ના નવ દાડા અને તેમાં જે અંબા માતાની પૂજા ગરબાની મોજ
ભાઈબંધ જોડે ગરબા રમવા જવું
ઘણી મજા આવે છે હા તમે કઈ પણ કેવો પણ મજા તો આવે
હાચું કીધું તમે તમારો એમ પ્રશગ ફેવરેટ એમ તહેવાર કયુ એમ
તો મારો પ્રિય તહેવાર છે ને ગણેશ ચતુર્થી
બાપ્પા
જયારે ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થીના આગળથી બધા બાપ્પા નું આગમન ચાલુ થઇ જાય છે. પછી વિરાજમાન થાય ગણેશ ચતુર્થી ના દિવસે ત્યારે ત્યાર પછી આપણે દસ દિવસ બાપ્પા સાથે રહીએ છી તે આમ મજા જ અલગ હોય છે. બાપ્પા આપડી સાથે રહેવા આવે દસ દિવસ પણ છેલ્લે દુઃખ પણ થાય કે વિસર્જન કરવા જવા પડે એવું ઘણું બધું તો તમને આમ તમને આમ ઇન્ટરેસ્ટ છે એવું બધું હલો હલો ભાઈ